હા અવાજ આવે છે ને?
હા અવાજ આવે છે તમને આવે છે ને મારો અવાજ?
હા મને પણ આવે છે તો આજે આપડે સોશિયલ મીડિયા વિશે વાત કરીએ બરોબર
હા બરોબર.
હા તો તમે સોશિયલ મીડિયાનું કયું પ્લેટફોર્મનો યુઝ વધારે કરો છો?
હુ સોશિયલ મીડિયા પર તો ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક તો એકદમ ઓ છું માંડ અહ જેટલું ઈન્સ્ ટાગ્રામ વાપરું જોઈએ એને એક અડધો ટકો પણ ફેસબુક નથી વાપરતો. પછી વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ જ બે તે પણ ક્યારે કે અહ ઇન્સ્ટાગ્રામ જોઈએ તો રીલ્સ કે કોઈની પોસ્ટ હોય તો એ બાકી તો વધારે એના તેને યુ અમુક વખત યુટ્યુબ કે એવું કઈ જોઈ લઈએ.
હા એ તો તો તમે દુરુપયોગ તો નથીજ કરતા એમજ કહેવાય. આતો ઘણા વિદ્યાર્થીઓને આજના જે નવા વિદ્યાર્થીઓ હા, એમાં ટાઈમ બગાડવો યોગ્ય નથી. સોશિયલ મીડિયા મર્યાદામાં વાપરવું સારુંપહેલા અભ્યાસ છે જે બધા સોશિયલ મીડિયા માં જે રીલસો જોવામાં ને એમ ટાઈમ બગાડે છે તો એના વિષય તમારે શું કહેવું છે?
હા, એ તો હવે શું છે કે હવે અમે પોતે કર્યું છે એ ટાઈમ માં કોલેજ ટાઈમ માં સ્કૂલ ટાઈમ માં એટલે હવે અમારા થી બહુ કેહવાય નહીં. કારણકે અમારો કોલેજ ટાઈમ જે હતો ને તે લગભગ કોરોના આવા પેહલા પેહલા પૂરું થઈ ગયું હતું. ત્યારે અમારી પાસે ફોન પણ આવી ગયા હતા, કારણ કે કોલેજમાં લગભગ બધા છોકરાઓ ફોન આવી જાએ. અને તે ટાઈમ માં શું છે કે હા, અમારે લગભગ અહ બે હજાર અઢાર કે ઓગણીસ માં મારું અહ ફિનિશ થયું છે કોલેજ. એ પછી પબજી ના ક્રેઝ બહુ વધીયો હતો. અને ઓગણીસ ને વીસ માં તો કોરોના આવી ગયો લોકડાઉન બધા ઘરે. હવે એમાં થયું એવું કે ઘરે બેઠા-બેઠા કરો શું? નેટ પણ ત્યારે જીઓમાં તો લગભગ બઉુજ તો સસ્તા રેટમાં અદરક નેટ મળતો. અને ત્યારે ફોરજી ફોન પણ આવી ગયા હતા ઓછી લેટન્સીમાં ગેમ રમાતી હ એટલે સારું હતું. એટલે રાતે બબ્બે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી અમે પબજી રમતા. ત્યારના ટાઈમમાં રાતના સુતા પણ નહી. કારણ કે દિવસ ના કરીએ શું તો આખો દિવસ ઘરે બેઠા-બેઠા નવરા કરવાનું કશું નહી. એટલે ફોન ચાર્જ કરવાનો ચાર્જ થઈ જાય એટલે પબજી રમવાની વળી ચાર્જ કરવાનો વળી પબજી રમવાની એટલે બધા ફ્રેન્ડસ જોડે એજ કર્યું છે.
હા, તે સોશિયલ મીડિયા તો કાક નવું શીખવા જેટલું પણ કેટલું બધું મળી રહે છે જેમ કે શેર માર્કેટ વિશે શીખી શકો છો પછી કોઈ નવી વસ્તુઓ બનાવતા શીખી શકો છો રસોઈયો માં. એવી રીતે ઘણી બધી વસ્તુ શીખી સખાતું. તમારે ગેમ ના રમવી જોઈએ.
હા, એ વાત તો તમારી સાચી છે. પણ ત્યાર ના ટાઈમ માં શું છે કે હમણાં જેટલું એડવાન્સ છે ને એટલું એડવાન્સ ના હતું. ત્યારે એક પબજી અને ઇન્સ્ટાગ્રામમાં પણ એકદમ આ તો રીલ્સ નું ઇન્સ્ટાગ્રામ તો હતું ને ઇજ ત્યારે. ત્યારે ફર્સ્ટ ટાઈમ છે ને ઈન્સ્ટાગ્રામ માં આઈ જી ટી વી કરીને એવું મતલબ કન્સેપ્ટ ચાલુ થયો હતો જેનામાં લોંગ વિડીયો પછી આ ધીમે ધીમે શોર્ટ વીડિયોનો કન્સેપ્ટ આવ્યો. આ જે ટીકટોક માંથી શીખી ને એ લોકોએ એ લોકો એ ઇન્સ્ટાગ્રામ ઉપ પર લાવ્યા કે આઈ જી ટી વી કરીને ઓપ્શન હ
હા, ન તો પેલા ટીકટોક હતું ત્યાં સુધી તો ટીકટોક જ બધા બઉુ વાપરતા એના કારણે ટિક સ્ટોક બેન કર્યું ને એના પછી જાએરો ઓપ્શન આવે છે.
હા, એટલે એટલે ટીકટોક બંધ થયું એટલે આ ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ નો ઓપ્શન આવ્યો. હજી પણ ટીકટોક એટલું બધું ફેમસ છે બહારની કન્ટ્રીમાં આપડા અહિયાં બેન છે એટલે નથી. બાકી ત્યારના ટાઈમમાં સોશિયલ મીડિયામાંથી એટલા લોકો ઇન્ફલુઅન્સર અને. એવા એવા લોકો જે જેને ઇન્ફ્લુઅન્સર ના કેહેવાય ને બધા નાટક જ. કહેતા હતા એવા એવા લોકો ફેમસ થઈ ગયા છે ત્યારના એ હમણાં જોતા એવું લાગે કે આ લોકો ફેમસ કઈ રીતે થયા
હા એ વાત તો તમારી સાચી જ છે અને હમણાં તો જે યુટ્યુબમાં સૌથી ફેમસ છે તમને ખબર જ હશે બ્લોગર ખબર છે સૌરભ જોશી
હ સૌરભ જોશી
હા એના કેટલા કેટલા બ્લોગ બનાવતો હોય છે અને કેટલા પૈસાઓ ઉતારે છે ખાલી યુટ્યુબ માંથી
હા એ તો છે એ મને ખ્યાલ નતો એનો ખ્યાલ ક્યારે આવ્યો હું એટલું બધું એને મતલબ જોતો ન હતો અમારા અહિયાં અ ભણિયા આવ્યા હતા ને એ લોકો સૌરભ જોશી કરીને યુટ્યુબ પર જોતા હતા ટીવીમાં ત્યારે મને ખબર પડી કે આ કોઈ બ્લોગર બી છે પછી એના વ્યુસ અને એના સબસ્ક્રાઈબર્સ જોયા ને ત્યારે ખબર પડી એ તો એને કે મતલબ ડેલી લાઈફ ના બધા વિડીયો એ અપલોડ કરે છે
હા એજ વાત છે ને આખી ડેલી લાઈફમાં સવારે ઉઠે તેને વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરે તો ખાવા બેસે તો વિડીયો અપલોડ કરે પછી ક્યાંક બહાર જાય તો વિડીયો અપલોડ કરી દેતા રહે ક્યા ફરવા જાય તો ત્યાંનો વિડીયો અપલોડ કરી દે લાઈવ વિડીયો આપણને લાઈવ એમના જોડે ફરાવતો હોય એવી રીતે
એવી રીતે મેમે ઘણું બધું ને એક વિડીયોમાં તો જોયું કે એની પાસે તો કેવી કેવી કાર છે બધી લગભગ મર્સડીઝ ને જી વેગન ને એવી બધી ગાડીઓ છે એટલે યુટ્યુબ ઉપર થી આટલી બધી કમાણી અને એનું ઘર ને બધું જોવ ને તો આપણને એમ થાય કે આપડણે અહિયાં બિઝનેસ કરીએ છીએ તો તે શા માટે એના કરતા આ વસ્તુ સારી છે એવું લાગે અમુક વા
હા એ વાત તો છે અને આના ઉપરથી જ હું પણ આવી રીતે કરતો હતો ચાલુ કર્યું હતું મેં તો મને ઘરે પપ્પા ને એ બધા બોલ બોલ કરે કે તારે આવું ના કરું જોઈ આમાં ખોટો તારેા ટાઈમ ના બગાડો જોઈએ હવે એમને સમજાવે કોણ કે આમાં ટાઈમ બગાડો નથી જો સેટ થઈ ગયા તો પછી બીજું કઈ કરવાની જ જરૂર નહી પડે પણ હવે સમજાવે કોણ બધાને
પણ એ આપણી કોમ્યુનિટી જેવી છે કે એ લોકો મતલબ આમાં પડતા નથી એ લોકો એ લોકોને એક જ વસ્તુ કે છોકરો જે છે એ ધંધા ઉપર કા તો નોકરી ઉપર લાગવો જોઈએ તો એ લોકોને એવું લાગે કે એ રિયલ કમાણી છે હજી પહેરીને ખબર નથી કે આ વસ્તુમાં જે વિડીયો જોવે છે તેમાંથી જેને બનાવ્યું છે એ કમાય છે આપડે જોઈએ છે તો
હા એટલે જ ને આમ તો ખરેખર જોવા જઈએ ને તો મને ફોન વિશે કઈ ખબર જ નથી પછી કોરોના આવે ને એ પછી ધીરે ધીરે ફોનમાં ગેમ રમવાનું ચાલુ કર્યું પછી ફોનમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક આવી રીતે એકાઉન્ટો બનાવવા ચાલુ કર્યુ આવેને પછી તો ફોન નો યુઝ જ મારી જોડે ખબર પડી કે ફોન આવી રીતે વાપરી શકાય એ તો ખાલી ફોનનો ઉપયોગ એમ જ હતો કે ખાલી વાત કરી શકાય અને જે આપડે ગેમ આવતી કી પેડમાં સ્નેક વાય એ ગેમ રમવાની જ ખાલી ખબર હતી એન સિવાય કાંઈ ખબર
હા એ તો પેલા તો એવું જ અતું અમારે બી આ જયારે જીઓ નું રિવોલ્યુશન ને બીજું કે એ આઈ નું રિવોલ્યુશન લગભગ આ કોરોના પ જે જે યુસેજ વધ્યો છે બે હાજાર બાવીસ પછી હવે એમાં એવું છે ને કે મેં અ શેર માર્કેટ ચાલુ કર્યું હતું બે હજાર ને એકવીસ માં મે માં હવે ત્યારે મને કશું એટલે પપ્પા ને ને એ લોકો ને એવું કે શેર માર્કેટ તક જે પેલા ઓફિશિયલ પદ્ધતિથી પેલા કાગળ ઉપર સાઈન કરી ને એકબીજાને ટ્રાન્સફર કરતા ને એ રીતે થાય. પછ લોકોની એ વસ્ તો અમને પણ નથી ખબર કે ઓનલાઈન થઈ ગયું છે આજના જમાનામાં મોબાઈલ થી પણ તમે બેઠા બેઠા તમે શેરબજાર નું કરી શકો તો પછી મેં ચાલુ કર્યું. ત્યારે તો એટલું બધું નોલેજ ન હતું. પેલી વખત તો નાખવામાં એટલી બધી આમ ડર લાગ કે અંદર થી ગભરાટ થાય કે શું થશે શું થશે. પણ એક બે વખત પ્રોફિટ થયો, પછી લોસ થયો ધીમે ધીમે શીખ્યા અલગ લગભગ આજે છ સાત વર્ષ થઈ ગયા મને. એટલે હવે સેટ થઈ ગયું છે. ને હવે હવે થોડું ઘણું આવડે છે.
હા એટલે ને હવે આવડતું થઈ ગયું એટલે હવે આપણા માટે કેમ થઈ ગઈ. સેટ પ્રોપર કેમ બીજ બીજ બી. જી. એમ. આઈ. ની જેમ ખબર પડી જાય કે સમય એન્ટ્રી કર એક્ઝિટ લેવું. હે.
હા એટલું બધું એટલું બધું નહી પણ એમ થોડું ઘણું આઈડિયા આવે કે હા આ વસ્તુમાં અહિયાં આટલી એન્ટ્રી થાય અને, બીજું શું થી કે ટેલિગ્રામ ઉપર હવે તો કેટલા બધા ગ્રુપ્સ બની ગયા છે. બધી જગ્યાએ થી ઇન્ફોર્મેશન ભેગી કરવાની ને પછી એ વિશે જે આપણેે એમાં નાખી શકાય એમ.
હા એ તો છે જ હવે એમાં જે પપ્પા છે ને મારા તો પપ્પા પણ આવી રીતે ટેલિગ્રામ ઉપર જોતા હોય છે અને એક એમને કાંક ચેનલ મળી છે હવે નામ તો મને નથી યાદ શું છે ચેનલનું તે ચેનલમાં એ રોજ એક શેર આપે અને જે શેર આપે ને એ એ જેટલું એને કીધુંને સ્ટાર્ટિંગ પ્રાઇસથી એટલું લઈ લેવાનું અને તમે જેટલી ક્વોન્ટિટી લઈ શકો એટલી અને એન્ડિંગ પ્રઇસ એને કીધું ને એટલે તમારે મૂકવાનો અને સ્ટોપ લોસે એજ કે કે તમારે આટલો સ્ટોપ લોસ લગાવવાનો એ પ્રમાણે કરો ને તો એના રોજ એને જેટલો ટાર્ગેટ આપ્યો ને આપણને કેટલી સુધી ટાર્ગેટ જશે તો એટલો ટાર્ગેટ એનો હિટ થઈ જ જાય હવે આવી રીતે કોઈ એક ચેનલ મળી જત તો તો પ્રોફિટ માટે બઉ થઈ ગઈ. હમ. અવાજ.
હા. એ એ પ્રોફિટ તો ઘણો સારો હવે એમાં શું છે મારે ઘણી વખત મેં જોયું છે. અમુક ઘણી ખરી એવી ટેલિગ્રામ ચેનલો છે જેથી એક હવે શેરબજારમાં સિસ્ટમ શું છે કે કોઈ એક કોમ્યુનિટી બનાવે, ટેલિગ્રામ ઉપર હવે એ કમ્યુનિટી એનામાં છે ને અ જે મેનિપ્યુલેશન કેવાય ને એ બહુ થાય છે એટલે કે હવે કોઈ હું છું જાણે કે તો હું છે તે કોઈક એવા શેરની પ્રાઈસ તમને મોકલી દઉં ટેલીગ્રામ ઉપર મારા સમજો કે લાખ દોઢ લાખ ફોલોવર્સ છે એ બધા ફોલોવર જો એક સાથે શેરમાં પડે ને એટલે સીધો શેર નો ભાવ વધી જાય એ જ શેરનો ભાવ એને પેલાથી સસ્તામાં લઈ રાખ્યો હોય જયારે એ ભાવ વધે આપડે ટાર્ગેટ પર પહોંચતા પહોંચતા તા પેલા છે તે શેરનો ભાવ તૂટવા લાગે ત્યાં સુધી એને વેચી નાખ્યા હોય. એટલે એવી રીતે મેનપ્યુલેશન બહઉ કરે છે એટલે એ હું પછી સાવધાન થઈ ગયો મને પણ પેલા આ ખબર નથી હું બીજાના કોલ ઉ પર લેતો અને વેચતો એ રીતે પણ ત્યારે પછી આમાં અંદર જયારે વધારે ઉ તર્યા ને ત્યારે ખબર પડી કે આમાં બઉ અ ગેમ છે મોટી એટલે શીખવું પડ્યું એના માટ
આ એક રીતે તો પછી જ પેલું હર્ષદ મહેતાનું પિકચ પિક્ચર છે ને હર્ષદ મહે તા હા તો એ પિક્ચરની જેમ જ કે એ આખા બધાને એક જ એક જ શેર લેવાનુ કેતો અને એ એક શેર એટલે બધા એના કારણે પ્રાઇઝ એની વધી જ પછી પોતે વેચી દે બધી ક્વોન્ટિટી અને લોકો બધા ભરાઈ જાય એમાં
હા બસ એવું જ એવું જ હવે એના ઉપર ત ને સેબી એ બેન તો મૂક્યો છે પણ હવે શું છે કે જે અનરજિસ્ટર્ડ લોકો હોય તેના ઉપર સેબીને કંટ્રોલ એટલો બધો નથી તો એને જાણ થાય તો એ બેન કરે પણ હવે એને જાણ આવી નાની નાની ચેનલો વિશે થાય જ નઈ
અ આ ચેનલો વિશે થાય નઈ અને એ તો એટલું મોટું હતું કે હવે બધા લોકોના અલગ અલગ એકાઉન્ટ ઉપરથી એ શેર ખરીદતો બરોબર સો આમ જ થી ખરીદે સો આમાંથી ખરીદે હવે આવી રીતે ખરીદે એટલે જ પછી સેબી પણ શું કરી શકે જો એક જ એકઉન્ટમાં આટલી મોટી હેરાફ ફેરી થાય તો કદાચ પકડી પણ શકે હવે અલગ અલગ નાના નાની એમ મતલબ જે શું કે નાની નાની બાયર્સ મારે તો એનાથી તો એ સેબીને સેબીને કાંઈ એટલી બધી લાગે નઈ ને કે આવી રીતે થતું હશે જોલમાલ
હા એ વાત બી તમારી સાચી છે એ ખ્યાલ નહી આવે કેમ કે નાની નાની એન્ટ્રીઓ એ પકડી ના શકે
એટલે જ ને અને આ જે ટેલિગ્રામ ઉપર પણ આવું જ થાય છે જે એક શેર પકડવાનું કીધું હવે એ શેર ઉપર એક એક જ હાથે લાખ બે લાખ જેટલા ફોલોઅર્સ છે બધા એજ શેર ઉપર કરે એટલે પછી એના બાયર્સ વધી જાય બાયર્સ વધી જાય એટલે ઓટોમેટિક ભાવ તો વધવાનો જ છે ને
હાં ઓટોમેટિક વધવાનો છે. એ રીતે જ એ લોકો મેનપ્યુલેશન કરે છે કે શેરનો ભાવ વધી જાય એટલે પ્રોફિટ એ લોકો એનો કાઢી લે
હા અને પાછું આવી રીતે બધા ઈલિગલ કામ છે એ બધા ટેલિગ્રામ ઉપર થતા હોય છે હમણાં વ ચ્ચે નીટનું પેપર પર લીક થયું તુ ટેલિગ્રામ ઉપર
હા એટલા માટે જ હું વચ્ચે છેને ઘણું એટલું બધું તો યુઝ નથી કરતો હું વચ્ચે જયારે ટેલિગ્રામ અચાનક યુઝ કરવા ગયો હોય ને તો કનેક્ટ જ નતું થતું પછી મને ખ્યાલ પડ્યો કે ટેલિગ્રામ ઇન્ડિયા માંથી બેન કરી દીધું હતું ગવર્મેન્ટે આ તો લગભગ એક
દિવસ માટે જ હતું અ હવે ચાલુ થઈ ગયું હે
હા પાછું ચાલુ થઇ ગયું છે એ અને ત્યારે એ વસ્તુ નો ખ્યાલ નતો હું બે ત્રણ વખત અનઇન્સ્ટોલ કરીને અ પછી પ્લે સ્ટોર માં શોધવા ગયો ને